હ હા આ્યો આ્યો હા. બોલો.
શભ બસ. હ જો ચમીના થોડા આટા મારું છું.
હમ બરાબર બરાબર. રીલસો જોઉં છું.
અરે ર હું ખટીિવ.
શું કરીએ પણ હવે.
પણ અત્યારે રીલ્સ માં તો કેવું કેવું આવે છે પલા સબ્જી શાક. શાકભાજી એક બીજ.
હા એ જોઉં છું એ આઈ. થી બધા વિડીયો બનાવે.
હા અરે મેં તો જોયું તું લીલું મરચું અને રસમલાઈ એકબીજાના પ્રેમ કરતા હોય છે. અને પેલી રસ. મલા એના ઘર માં માન. તો પછી એ લોકો કઈ. રસમલાઈ ન. બાપ રીતે છે કે. તું કઈ કરી ના બતા. હિન્દુમાં છ. તું મા છોકરીને લ્બંધ કરજો. વ તો પાણી પૂરવીને લારી ખોલીને આખી મોટી દુકાન બનાવે છે. પછી. અલા ત્યાં તો બહુ મોટું કામ કરીને બ. આખથી મારી છોકરી તારી થઈ.
ઓ ભાઈ કેવો કેવો યુઝ કરે છે આ બધા એઆઈ નો.
ના બચાર રસ. મલ જન લીલું મળ
ઇમેજિનેશન બાર બાર ઈમેજિન બી ના કર્યું હોય કોઈએ એવી એવી એવી વસ્તુઓનું એઆઈ એ લોકો યુઝ કરે છે એઆઈથી
હ હ ક્યાં લીલું મરચું ને ક્યાં પેલી ગળી ગળી લી
કોમ્બિનેશન જ નહી કસું
પછી બીજી એક રીલ જોઈ તેમાં સ્પ્લેન્ડર બાઈક સ્પ્લેન્ડર બાઈક અને એક એ- એકટીવા એ બંને સ્પ્લેન્ડર બાઈક એકટીવાને કે તું તું મને ધોકો તો નહી આપે ને કેમ કે ના જ પ્રેમ કરું છું ખાલી પછી કોઈ કોઈ બીજી કાર કે પછી કોઈ એને કે છે સ્પ્લેન્ડર ની કે મે આજે એક્ટિવા ને બુલેટ જોડે જોઈ
હા
બેકગ્રાઉન્ડ નોઈઝ આવે છે
વે હવે આયો
હા પાછળથી બેકગ્રાઉન્ડ નોઈઝ વધારે આવે છે એમ કઉ છું
ભસે ભસે
તો પેલાંઝ અ બોલ અ પેલી ગાડી વાળો સ્પ્લેન્ડર ને કે કે એકટીવા તને ધોકો આપે છે એ મેં એને બુલેટ જોડે જોય તો સ્પ્લેન્ડર કે આવું થઈ જ ના શ
હા
એમાં પાછું એમાય સોંગ મૂકે છે કે ધોકા દેને વાલેને બધું એવું મ એકટીવાને સ્પ્લેન્ડર
સાબ બહું જ ગજજબ ગજજબ બનાવે છે અત્યારે તો મારા માયે અત્યારે આવે છે એવી રીલ આવે છે રસગુલ્લા વાળી ગુલાબ જાંબુ ગુલાબજાંબુ અને ચાસણી વાળી કે ચાસણી ગુલાબ જાંબુન કે છે કે હું છોડે નઈ જાવ પછી રસગુલ્લા જોડે જાય છે. અને પછી એમાંથી બી એ. આગળ. આગળ એમ બીજા જોર જાય છે એમ એવી રીતે હ આવી આવી રી. આવે છે એટલી વિચિત્ર નહી. યાર
ના ઈ જલેી હ ઈ જલેબી અને રસ તુલા ના ધોકો આપીને જાય છે રસ ખુલ્લા ચોડ ગુલાબ જાંબુ અને રસમાં ગુલાબ જાંબુ અને જલેબીને ધોકો આપીને રસગુલ્લા જોડે જાય છે. કોર્ટ મારાકુલ્લા જોડે થઈ જાય છે. મેં જોઈતી એવી.
બહ જ ગજબ યાર બઉ ગજબ યુઝ કર્યો સાલઈ એ આઈ નતો અને હમણાં હમણાં હમણાં હમણાં તો બહ જ ચાલ્યો ાવા ટ્રેન્ડ એમ એ આઈ થી તો પછી બધા એ આઈમાં અલગ અલગ ફોટા બનાવે છે એ લોકોના હ એ લોકો ઘરે ને ફોટો તેમ ના ક્યા ના ક્યા ના હોય એમ. એજ ને ઘરે બેઠા હોય અને ફોટો મકશે જમ્મુ કાશ્મીરમાં છે લોકો એ એવાને એવા વિચિત્ર વિચિત્ર ફોટા ન કે એ આઈ નો યુઝ કરીને વિડીયો બનાવે એવા.
હ હ મેં જોયું હતું. હમણાં તો વચ્ચે પેલું ટ્રેન્ડ માં એ તું કે વિન્ટેજ ફોટો બનાવે સાડી પહેરેલો.
હા રેટ્રો સ્ટાઇલ.
હા.
હા એવા એવા બી બધા. હા એ બી સારું હતું એમ કેવું. અમુક લોકો તો એ આઈ નો ઊંધો બી બહ યુઝ કરે છે એમ બહ ખરાબ ખરાબ વે માં ભી એમ.
હા બહ ખરાબ.
હા. એજ ના. શું કરીએ એમ બી એ આઈ બોલ.
આપડે પણ યુઝ કરીને કઈ નવું શીખવું જોઈએ એવું નઈ લાગતું?
હા લાગે તો છે જ. મ કે એ મ તો તમે શીખો તમારથી જે શીખવો એ શીખાય સારું શીખવા ને સારું ખરાબ બી. તમારા પર ડિપેન્ડ કરે છે કે તમારે શું કરવું છે. હમ. તો પછી અત્યારે તો બધા નાના અ છોકરાઓ બી અત્યારે ભણવાનું બધું એ લોકો ટોટલી એ આઈ થ્રુ કરે છે એમ.
હંઅઅ.
કશું બી અ પ્રોબ્લેમ આવે એટલે ડાયરેક્ટ ચેટ જી પી ટી. સરસો જી પી ટી પર. એ લોકોને એવું કશું અવે એટલે એ લોકોને એવું કઈ રહ્યું જ નથી હવે કેમ ટ્યુશનમાં કે સ્કૂલમાં મેમને જઈને પૂછીએ આપડે.
હાચી વાત. નઈ તો કોઈ ટીચરને તો પૂછવા આવત હવત ટ્યુશને અમુક જનના જતા બધું એની પર જ ફોન માંથી જ શી કીલા છે યુટ્યુબ કાદર
હાં. મોસ્ટ ઓફ ધ ચેટ જી પી ટી અને એ આઈ નો જ બો યુઝ કરે છે, અત્યાર તો બધા
બઉ વજ
હાં, જોકે એ બઉ સારું ભી છે એમ આમ જોવા જઈએ ને તો આપ
ખર હ ખર હં ખરતો
હ અ હા. પૈસા બચી જાય આપડા ફીના.
હાં.
તો પછી
આમ જોઈએ તો સારું છે ને આમ જોઈએ તો આમ એટલું પન સારું નથી, કેમ કે જો એમાને એમાં જ ટાઈમ જાય. તો પછી આપડા મગજ પર એ અસર કરે આંખ પરેય અસર કરે.
અવે પછી કેવું એ આઈ આ લીધે આમ કેવું લોકોનું કોમ્યુનિકેશન બી ઓછું થઈ જાય એમ કે કોઈને કેવુ આપડે પૂછવું જોઈએ કશું. કોઈલું જલ્દી પૂછાય નહી, હાં.
પછી હાં પ છી લોકોને અમને પેલું લોકો જોડ વાત કેમ કરવી એ ખબર જ ના પડે.
હા. પછી કેવ લગ ફો હા લ કે. ફોનમાંન ફોનમાં જ રે એમ. આખો દિવસ ફોનમાં જ નીકળી જાય. પછી એ લોકો ન એમ કોઈની જોડે એટલું જલ્દી હળે મળે નહી એટલી જલ્દી. કોઈ જોડ વાત ના કરે અને અત્યારે તો એમ બી બધા એવા થઈ ગયા છે.
હા એ જ કહું છું પણ જો આપડે કેવું આપડે પેલા પેલા મળે તો ના ઓળખતા પણ ધીરે ધીરે ઓળખ. થઈ મસ્તી કરે એવું આમ બોન્ડ બની જાય ફન્ડ લાઈક એવું બધા બેનપણીઓ બની જઈએ પણ હવે તો આપણે આપ. જુનયર ફેલ.
હા આજની જનરેશન જેનજી
જેન્જી માં તો આપડે પણ આઈએ.
હા પણ એ જ તો ભાઈ હમણાં હમણાં જે જન. એડમિશન છેને
હા હમ એ લોકો. ગ્રુપ જ કેટલું નાનું હોય છે.
હા એમ કેવું એટલું. હા આમ કેવું એટલું જલ્દી કોઈને બોલાવા બોલાવા ચાલવાનું નહી એમ કોઈ ના બોલાવે તો આપડે નઈ જવાનું સામેથી બોલાવવા એવું. ઈગો વચે થઇને જ. બહુ એ લોકોને સેલ્ફ રિસ્પેકને ખબર ન શું ને શું.
એ જોઈએ તો પછી એ પણ સારું છે કે થોડી સેલ્ફ રિસ્પેક્ટ એમ.
હા એ એ હોય એ એ અલગ વાત છે પણ પેલું તો કેવું કોઈ જોડ બોન્ડ. બનાવાના. અને એ બી એટલું વધારે. બી ના સારું કેવાય ને પછી.
ના એ પણ એટલું બધું સારું નથી. કહેવાય પણ આ લોકો તો હ જ. છ એક મા. સિવાય કોઈ બીજું છે જ નહી એવા છે.
ડ ના. સારો કેવાય પછી એ બી એક એ બી જોવું પડેને એમ દરફેર પછી એવું તો ના ચાલે ને કે હા હું જ છું એમ. મારી ફ્રેન્ડશીપ ન મતલબ છે. હા નઈ કેવું ફ્રેન્ડો જોડે બેઠા હોય આવી રીતે આપણે ગ્રુપમાં બેઠા છીએ તો. એવું એવું ન કે. ચાલો વાતો કરીએ. ફ્રેન્ડ જોડે બેઠીતી તો બી એમના ફોનમાં, ફોનમાં રીલ્સ સ્ક્રોલ કરવાની ને કઈક ને કઈક મંતરવાનું, ગેમ્સ રમવાની.
કા તો રીલ્સ--. બનાવાની.
હા રિલ્સ બનાવાની.
જબર જબર પેલા ટ્રાન્ઝેક્શન વાળી
હાઆઆ હંઅ! એમ બી નાના છોકરાઓ બી બહુ બનાવે છે. અત્યારે, તો નાના નાના સાવ નાના નાના એમ
હંઅઅ એ લોકો તો માત્ર આપણા કરતા એ આગળ લેવલ ના ચ
હા આઆ એ જ ને બહુ જ. વધાર પડતા જ આગળ છે. એમ એ લોકો તો આપડા કરતા. આટલા નાના છે ને તો બી હા.
કો શું ઈ લઈ ના ફરે
અને લાઈક, આપણે નાના હતા ને તો એટલું બધું આમ માઇન્ડ નતું કે, હા આપડે આમ કરીએ એમ. અને આપણી જોડે તો ત્યારે એ ટાઈમે એટલો બધો ફોન બી નતો, અત્યાર ના પેરેન્ટ્સ ને કેવું કે, નાના છે ને તો બી ફોન આપી દેવાના એમ.
ફોન આપી દે પણ બધું છોકરા જાતે જ શીખી જાય અંદર શું કરવાનું? શું નહી કરવાનું? ના ખબર નહી. પંકજના સર.
એ તો હવે, એ લોકો ઉપર ડિપેન્ડ કરે. હમ. હમ.
હેલો! હલો!
હલો!
હા બોલો.
હા એ તો પછી, એ લોકો પર ડી પેન્ડ કરે ને, એમ કે શું શીખવું શું નહીં? એમના પેરેન્ટ્ એ બી ધ્યાન તો રાખવું જોઈએ ને પછી,
ના હમ્મ હમ્મ, સાંભળ સાંભળ મારા બીજો કોલ આવે છે.
હા વાંધોની વાંધો ની હો.
હા! બાય.